હાલો, હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ હું મજામાં છું. તમે કેમ
હા. હું પણ મજામાં જ છું. અ મારે છે ને તમારી જોડે ઓલું શું કેવાય જે રાજસ્થાનનું પ્રચલિત ઘૂમર જે નૃત્ય છે ને એ થોડું શીખવું હતું, કેમ કે અમારે તહીંયા ઓલું સ એક ક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તો અમે બધા અમાય મહિલા મંડળે વિચાર્યું છે, કે આ વખતે આપણે એક ઘૂમર પર કંઈક તો નૃત્ય તૈયાર કરીને અ ત્યાં પેશ કરીએ.
હા, હા, જરૂરથી, પણ મેં તો તમને જોયા તા ને તમે તો બહુ જ સરસ ડાન્સ કરો છો. તો પછી તમે તો ઘુમર પણ બહુ જ સારી રીતે કરી લે કરી લેશો, એ મને પાક્કી મને આથી ભાન છે.
અચ્છા હા કરી તો લઈએ છે, પણ અ અ ઓલું ઘૂમરમાં પણ એક થોડુંક તો ગ્રેસફૂલ લચક જે પ્રોપર તમે કરતા હો એ રીતે હાથ આપણો ઢોલના તાલ સાથે કેવી રીતે મતલબ વાળવાનો આ તે થોડુંક એકસ્વાત તમારી સાથે પ્રેક્ટિસ કરી લે, તો શું આમ શીખી લઈએ.
હા હા, જરૂરથી, જો હું તમને સૌથી પહેલા હે ને ઘુમર નૃત્યના થોડા વખાણ હું તમને બતાવું છું. કે ઘુમર નૃત્ય સૌથી પહેલા તો હોય છે શું? અ હવે તો જો, હવે તો બધા લોકો આમ આમ જ અ નૃત્ય કરવાનું કે ભાઈ એના સાથે આ બસ નૃત્ય છે, પણ એટલી જ એની મહિમા નથી. જો ઘુમર નૃત્ય છે ને તેની એક અલગ જ જ અમ એ એની પૂરી અલગ જ આમ કહીએ તો આપડી જે રાજસ થાની કલ્ચરમાં છે ને એનો એક
હા, બિલકુલ અને કેટલું ગ્રેસફુલી આમ આખૂ એય એનું એક તો અટાયર એ જે કપડાં પહેર્યાં હોય અને કેટલું ગ્રેસફુલી એ મતલબ એ નૃત્ય છે મને તો બહુ જ ગમે છે.
સાચું કહ છો, તમે પણ જો આ નૃત્યની એવી વાત છે કે, આ ઘુમર નૃત્ય સૌથી પહેલા જે રાજા મહારાજાઓના સમયમાં જયારે કરતા હતા ને તો, જ્યાં જો રાણી જે અ રાજકુમારી જે શાદ જે વ્યાહ કરીને પછી સર્વ પ્રથમ જે એના બીજ બીજા રાજ્યમાં જાય પેલા તો હતું ને કે, મેવાડ, મારવાડ બધ અલગ અલગ ત્યાંથી લગ્ન હોતા હતા તો જયારે એ એ લગ્ન કરીને બીજા રાજ્યમાં પ્રવેશ કરે છે અને જે, જે પ્રમાણે આપડે અહીંયા મુંહદિખાઈ વાલી રસ્મ પણ હોય છે. છે ને લગન પછી. ત્યારે, સર્વ પ્રથમ એ એના સાસરીમાં જઈને ફસ્ટ જો પહેલી વખત જે આ નૃત્ય કરે છે તો એ ઘુમર કહેવાતું હતું. તું, એ વિશેષ ઘૂમર કહેવાય છે, કે જયારે એ રાણી નૃત્ય કરે છે, અને રાજા એમાં જો પુરુષમાં ફક્ત રાજા જ હોય છે, કે એ એની સ્ત્રીનું નૃત્ય જોઈ શકે છે, અને બીજી બધી પરિવારની ઘરડી જે મહિલા લાઓ હોય છે અ, બીજા બધા હોય છે. બાકી કી એક પણ પુરુષ હોતો નથી એમાં. તો આ પેલા હતું, અને પછી ધીરે ધીરે તો આ ટ્રેન્ડમાં થવા લાગ્યું પછી જો નાની છોકરીઓ પણ ઘૂમર કરે છે, તો એને ઝુમર્યા કહેવાય છે. છે. અને જે આદિવાસી સ્ત્રીઓ અને બીજી બધી કરે છે, એને લૂર
લો, અચ્છા, તમ તમને તો બહુ નોલેજ છે, આ બધા મતલબ વિષયનો
હ, હા. તો આ પ્રમાણે મતલબ હૈ ના, ઘૂમર નૃત્યની પહેલી વાત તો આ છે. અને પછી જયારે હવે ધીરે ધીરે ઘુમર પહે જે આદિવાસી નૃત્યો પહેલા નૃત્યો કરતી હતી ને તો એમના લહેંગા તમને ખબર હોય તો ખૂબ મો ટા મોટ્ટા હોય હતા તો એ લહેંગા પહેરીને જે નૃત્ તે મહિલાઓ કરતી હતી એના નામ ઉપર આનું નામ ઘૂમ, જેમ કે આપણે જેવી રીતે મોટ્ટો લહેંગો પહેરીને આપણે ઘૂમીએ છે તો ઓલો કેટલું ઘેરમાં કેટલો મોટ્ટો હોય છે, તો એના નામ નૃત્યનું નામ ઘુમર પડ્યું હતું.
બિલકુલ.
અને આ નૃત્ય કરવાનો એક એ પણ તરીકો છે, કે આ નૃત્યમાં આપણે કોઈ પણ વસ્તુ જયારે આપણે ટ્રેડિશનલ રીતે જે ઘુમર કરીએના તો એમાં એ નૃત્યમાં આપણે કોઈ દિવસ લિપ સોંગિંગ નથી કરતા એના સાથે સાથે આપણેે ગીતો નથી ગાવતા. અને ઘૂંઘટમાં આ નૃત્ય કરવાનું હોય છે. અને જયારે ઢોલના ધમકા ઉપર જયારે આ નૃત્ય થાય કાવ કાતો પછી કોઈ પણ ગીત ઉપ ઉપર જ્યારે આ નૃત્ય થાય છે, તો જે નૃત્ય કરવાવાળી જે સ્ત્રી હોય એની નજરો બિલ કુલ નીચી હોવી જ જોઈએ અને કમર નો ઠૂમકો એમાં હોતો નથ એ ખાલી એમ એમાં ખાલી હાથ ની કલાકારી અને પગના જે અ એના સ્ટેપ હોય છે ઈ સારી રીતે આવવા જોઈએ તો એ જ ઘૂમર સા સાચી ઘુમર કહેવાય છે, અને ટ્રેડિશનલી કુર્તી કાચની લેંગો પહેરીને અને ઘૂંઘટ કાઢીને જયારે સ્ત્રી અ નૃત્ય કરી રહી હોય છે તો એ રાજપૂતિ ઘુમર કહેલાય છે.
બિલકુલ અને મને પોતાને આ બવ જ ગમે છે કે એ કેટલું સાદગીભર્યું આ નૃત્ય છે એમાં નથી બહુ વધારે કોઈ સ્ટેપ નથી કોઈક તામજામ છતાં પણ કેટલું મતલબ ગ્રેસફૂલ અને એક-એક બીટ ઢોલના એક એક બીટ પકડીને મતલબ ખાલી આ એમાં કોઈ પ્રોપ પણ નથી હોતા ખાલી તમારા હાથ અને પગના સ્ટેપથી પણ એક કેટલું સરસ ઘૂમર લાગે છે અને બીજા બધા ડાન્સમાં મને છે ને આ એક રાજસ્થાની કલ્ચર પણ બહુ ગમે છે કે જ્યારે હમણાં તો અ બધાને ત્યાં લગ્નનું કે કાંઈ પણ હોય તો આ ઘૂમર તો બધા કરે જ છે લગ્નોમાં. તો મને ત્યાંની જે બીંદણીઓ હોય છે ત્યાંની જે લેડીઝ ય તો મને આ બહુ ગમે કે એ લોકો જ્યારે એમનો અ ઘૂમર કરવા આવે તો એ જે ઢોલી હોય કે જે વગાડવાવાળા હોય એમને બી કેટલો સન્માન આપીને એ મતલબ પહેલાં એમના જે ઢોલને પણ એ પ્રણામ કરે છે એમના. કેટલું સન્માન આપે પછી એમનું ઘુમસ સ્ટાર્ટ કરે છે તો આ વસ્તુ પણ મને મતલબ અ બહુ મને આકર્ષિત લાગે છે.
સાચું કહો છો અને ઘુમરને તો કેટલા બધા બીજા નામોથી પણ ઓળ છે કે અ નિત્યો નો શરમોર અ લોકનૃત્યોની આત્મા, સામંતશાહી નૃત્ય, રજવાડી નૃત્ય. પછી રાજસ્થાન નું ગૌરવ આ બધા ઘુમરના બીજા જ વિશે. ષ નામો પણ છે અને આપણા રાજસ્થાનમાં તો ઘુમર ને તે માટ તે બઉ જ બધાને બઉ જ સમ્માન છે અને તમે જોયું હશે કે ગુજરાતમાં પણ હમણાં થોડા સમય પહેલાં જે રાજપૂતી મહિલાઓએ એક અ બઉ જ વિશેષ નૃત્યની આ યોજના ગોઠવી હતી તેમાં બઉ જ જ બધી રાજપૂતી અને ગેર રાજપૂતી મહિલાઓએ પણ ઘુમર નૃત્ય કરવાની અ ન રીકોર્ડ સ્થાપિત કરી હતી. આ ગુજરાત માં ત્યાં હયુ. બઉ જ મોટો જે એક અ સ્ટેડિયમ કે કાઈ છે ને ત્યાં આ ગોઠવ્યું હતું. એમાં પણ બધી મહિલાઓએ અ તલવાર લઈને પહેલાના જમાનામાં જયારે અ તલ જયારે રાજા અ રાજા લોકો જે નૃ હા-હા જયારે રાજા લોકો અ અ યુદ્ધ દ્ધ માં વિજય કરીને આવતા હતા અને એ એના પછી જે એમના સ્વાગત માટે અ જે એમની રાણીઓ છે એ પણ ઘુમર નૃત્ય કરતી હતી તો એ તલવાર લઈને પણ નૃત્ય કરતી હતી. તો એ પણ એક આપણું ટ્રેડિશનલ હતું ઘુમરમાં પણ, એ તો વિલુપ્ત ધીરે-ધીરે વિલુપ્ત થઈ ગયું છે, પણ સુરતમાં એક જે અ એક સેમિનાર ગોઠવ્યો હતો એમાં એ બધી વાતોનો રિ ફરીથી રિપ્રેઝેન્ટ કર્યું તું, તો એવી ગોઠવણી તો અઈયા રાજસ્થ થાનમાં પણ હજી સુધી નથી થઈ, તો એ તો મારા માટે પણ બઉ સારું એ હતું કે ભઈ ગુજરાતમાં પણ આ આ નુત્યને આટલું સમ્માન આપ્યો હતો.
સ્થાની જે એમનો પોશાક છે એ ક્યારથી એટલા પ્રચલિત થયા તમને ખબર છે, કે એક મૂવી આવી અતી, તો એ મૂવીના એ મૂવી આવ્યા પછી એમાં પણે ઘૂમર ડાન્સ અઅઅ અતો. તો મતલબ એ આય્વા પછી લો લોકોનો ઓર વધી ગયો છે કે અમણાં તો જે મતલબ અ અ જે રાજસ્થાની નથી હોતા, એ લોકો પણ આપણું જે આ પ રાજપૂતી પોશાક છે એ પણ પેરવાનું બો બઉ પસંદ છેને લગ્ન પ્રસંગોમાં તો એ થીમ જે રાખતા હોય ને, તો એક દિવસ આ આવી રીતે આ જે રાજસ્થાની પોશાક છે રાજપૂતી પોશાક પહેરે છે અને ઘૂમર પણ કરે છે, મેં ઘણી જગ્યાએ આ મતલબ જોયું છે.
સાચું કહો છો પણ એ તમને ખબર હોય તે નિત્ય માટે થોડું એ અ ચર્ચા આપ આપ હોય. થઈ અતી, તો એના એક કારણ હત તા કે જે ઘૂમર નિત્ય કરવાની જે અ અમ જે રૂલ્સ છે ને એ રૂલ્સ એમાં ફોલો નતા થયા, કારણ કે જયારે ઘૂમર નિત્ય કરે છે ને તો પૂરો શરીર થાકેલુ હોય છે, એમાં લેડીઝ પૂરો ઘૂંઘટ કાઢીને અને એની કમર કે કેની શરીરનું કોઈ પણ અંગ પ્રદર્શન હો તો નથી
ઇવન એનો એક હાથ પણ નથી દેખાતો, મે એવું જોયું છે. કે હાથ પણ એ આખા ઢંકાયેલા હોય છે, એની જે ઓઢની હોય નેઞઓઢની હાથમાં એક તે એની બે ચપટી વડે કે એવી રીતે પકડીને જ એ કરે છે.
હાં, બિલકુલ સાચું કહો છો, તમે તો ઘુ ઘુમર નુત્ય બઉ જ સમ્માનપૂર્વક થાય છે તો એ એ જે ફિલ્મ હતી, એ ફિલ્મમાં થોડું અંગ પ્રદર્શન એમાં કમર દેખાતી હતી. તો એ રાજપૂતી પોશાક કે ડ્રેસ નથી અને ઘુમર નૃત્ય કરવાની એ સાચી તરીકો પણ નતો, એમાં લિપ સિંગિંગ પણ હોતી અતી, તો આમાં લિપ સિંગિંગ ઘુમર નિત્યમાં લિપ સિંગિંગ નથી થાત, હવે તો ધીરે ધીરે જેમ જેમ બધા બધા જ પોતાની અ લગનમાં કે બધા જ બધી જગ્યાએ આ અ સાર્વજનિક તરીકે કરે છે પણ જયારે ટ્રેડિશનલી તરીકે થાય છે, ત્યારે આજે પણ એમાં કમરનું કોઈ પણ આમ અ અ ઠુમકા વગેરા એવી રીતે નથી થતુ આ નુત્ય.
હા બિલકુલ તમને તો બધા આ બધું હા બહુ જ તમે તમને જ્ઞાન છે આ બધી વસ્તુઓનું એક નૃત્ય એક ખાલી ઘુમરના નૃત્ય પર પણ તમે મને એનું આખું હિસ્ટ્રી એના કેટલા નામ છે બધું મને તમારા પાસેથી જાણવા મળી ગયું. તો મતલબ બહુ સારું કેવાય તમને બહુ બહુ જ્ઞાન છે આ બધી વસ્તુઓનું
એવું તો નથી હું તો જો આ કલ્ચર અહિયાં જ રહું છું અને મે બધું મહેસૂસ કરેલું છે. તે અને હું બહુ બધા વાત મને વાંચવાનો આમ જે અ રાજસ્થાની ઐતિહાસિકની જાણકારી કર કરવાનું મને રાખવાનો મને બહુ શોખ છે. તો એટલા માટે પણ હું આ નૃત્ય વી છે અને પોતે પણ જોડાયેલી શું કે મને ઘુમર પર્સ- નલી પણ બહુ જ પસંદ છે. તો એટલા માટે થોડી ઘણી માહિતી મને હતી, એટલે મેં તમને આપી.
તમારી સાથે તમે તમારી માહિતી મારી સાથે આટલી શેર કરી મને પણ ઘણું સારું લાગ્યું. ચાલો તો હું પછી મને આવીશ હું તમારી પાસે શીખવા માટે.
હા, હા, જરૂરથી. જય શ્રી કૃષ્ણ.